હલો
હા મિત્ર અવાજ આવે છે
હા ભાઈ આવે છે
હા તમારી તબિયત પાની કેવી છે મિત્ર
તબિયત પાની બધુ જ સારું તમારી
હા સારું જ સે આ મિત્ર હા મિત્રતા આ પ્રોજેક્ટમાં એક એવો ટોપિક શે કે જો ગામડ અને શહેરની વચ્ચેની તુલના વિશે કઈ તમે માહિતી જણાવી શકશો
હા આપનું જીવન ક્યાંક ગામ સાથે જોડાય છે અને ક્યાંક શહેર સાથે જેમ કે આપને આપણે ભણવા માટે શહેરમાં જતા બંનેની પોતાની ખાસિયત છે અને પોતાની મુશ્કેલીઓ પણ છે એટલે બંનેને સમજવું ખૂબ જરૂરી છે
હા મિત્ર ગામડા અને શહેર વચ્ચે તફાવત તમે કીધું તે સાચી કે બંને તફાવત વચ્ચે ગામડાઓમાં જેટલી શાંતિ મળે તેટલી શહેરોમાં મળતી નથી જેટલી સંપત્તિ ગામડામાં મળી છે તેટલી મળતી નથી તેટલી શહેરામાં મળે એમ કેવા જાય તો કઈ બી ગામડાના લોકો શહેરોમાં કામ વગેરે શોધખોળ માટે નીકળતા હોય છે પરંતુ શહેરમાં એ લોકોને શાંતિ પૂરતી મળતી નથી તમે એ લોકોને સ્ટ્રગલ કરવું પડશે તમે કઈ જણાવી શકશો
હા મિત્ર સૌ પ્રથમ ગામની વાત કરીએ તો ગામનું જીવન ખૂબ શાંત સરળ અને કુદરત સાથે જોડાયેલ હોય સવારે ઉઠતા આસપાસની જગ્યાએ આ બધું શહેરમાં હોઉં ખુબ જ મુશ્કેલ છે
હા
ગામમાં લોકો એકબીજાને સારી રીતે કોઈ ને મોં હોય તો બધા ભાઈ પરંતુ કે એવું શેરમાં નથી રેવાનું સંબંધો મજબૂત હોય છે અને લોકો વચ્ચે પ્રેમ અને સરકાર એવું ગામડામાં તો તમે શું કહેવા
હા મિત્રતમે કીધું કે ગામડામાં શાંતિ એવું મળે શે પરંતુ મને તેમાં કેટલીક બધી મુશ્કેલીઓ પણ જોવા મળે જેમકે ગામડાના લોકો એકબીજા સાથે જલસ થાય છે જેમકે એકબીજાને એટલે કે આગળ વધતા નથી દેવા એવું બધા પણ અભાવ જોવા મળે છે એ સાચી વાત છે કે
એ સાચી જ વાત છે કારણ કે ગામમાં કોમ્પિટશન લેવલ વધારે હોય છે અને એમાં બીજા સાથે થોડું જલન પણ થતું હોય છે બીજી વાત કરું તો ગામડામાં મુખ્ય ખેતી પર જ આધાર છે તે ખેતરમાં મહેનત કરે ગામમાં ગામમાં ખાવાનું પણ સાદું અને શુદ્ધ મળે છે જે સ્વસ્થ માટે ખુબ સારુ પરંતુ ગામમાં કેટલીક સમસ્યાઓ પણ છે જેમ કે સારી સ્કૂલ કોલેજની હોસ્પિટલ મેડિકલ તેવી ખૂબ ઓછી ફેસીલીટી મળે અને મોર્ડન ટેકનોલોજી નો અભાવ હોય છે વાત તો લોકોને નોકરી માટે શહેરમાં જ જવું પડે એવું છે તો તમે શું કહે
હા મિત્ર ગામડા અને શહેરમાં બંને વચ્ચે બો ખુબ તફાવત જોવા મળે શે ઘણા બધો જેમ કે ગામડામાં એટલી બધી સુવિધા ના મળવાથી એ લોકો શહેરમાં તો જવું જ પડે કઈ બી કરવું હોય તો શહેરમાં જવું જ પડે કારણ કે ત્યા ઘણી એવી બધી ફેસિલિટી હોય જેમકે સરકાર દ્વારા હોસ્ટેલની રહેવાની સગવડ આપેલી હોય શે અને સારું ભોજન મળતું હોય તેમજ એ લોકોને કઈક શાળાનો અભ્યાસ માટે અન્ય એવી તકો પણ આપતા હોય જેમકે એમ જોવા જે અમારા વિસ્તારમાં કેટલી બધી ગામડામાં ફેસલિટી ન હોય તેટલી શહેરોમાં હોય તેથી શહેર વાળ જે જે વ્યક્તિ શહેરમાં જઈને અભ્યાસ કરતા હોય તે લોકો આગળ વધી ને જોબ વગેરે ઓપચુનિટી એ લોકોને મળશે પરંતુ ગામડાના જે વ્યક્તિને એ લોકોના ગરીબી ના કારણે એટલે કે એના કારણે એ લોકોને ખેતીમાં એવા કારણે ગામડા શહેર વચ્ચે ઘણો બધો તફાવત એમ કહી શકાય તમે કઈ જણાઈ શકશો શહેર વિશે ગામડાને તો આપણે જોયું જ પણ શહેર વિશે કઈ વિકસિત થતું કેટલી સ્પી ઝડપીથી થાય કે ગામડા ગામડાને ઝડપીથી વિકસિત થાય
હા મિત્ર શહેરની વાત કરીએ તો શહેરનું જીવન એકદમ ઝડપી અને મોડન અહી લોકો પોતાના કામમાં બીજી રહે છે અને સમય ખૂબ શહેરમાં જોઈ તો એજ્યુકેશન છે હોસ્પિટલ છે જોબની ઓપોર્ચ્યુનિટી છે આપ ગામડા માં જોવા મળે લોકો નવી નવી ટેકનોલોજી નો ઉપયોગ કરે છે સુવિધાઓ છે પરંતુ શહેરમાં ઘણી મુશ્કેલીઓ છે એમાં સૌથી મોટી મુશ્કેલીઓ આપણને જાણીએ છીએ પ્રદૂષણ
હા મિત્ર પ્રદુષણની તમે વાત કરી તો એ વાત તદનંત સાચી છે કારણ કે પ્રદુષણ ના કારણે કેટલી બધી બીમારીઓ ફેલાય છે શહેરોમાં એ લોકોને એ લોકોને એટલી જલ્દી મૃતુ તે ઉંમર એટલી બધી થતી ના હોય છતાંય એ લોકોનું મૃત્યુ થાય છે કારણ કે પ્રદૂષણના લીધે તમે કહ્યું એવો બનાવ બન્યો તમારા નજીકના વિસ્તારમાં એટલે શહેર વિસ્તારમાં એવો બનાવ કંઈક ઘટના થઈ એવું જણાય શકશો
હા એમાં હું જણાવીક અત્યારે મે થડા જીવ અવાજ વાજ આપણે શહેરમાં ખબર જ છે કેજ કોમ્પિટિશન ચાલતી હોય છે એના કારણે અવાજનું પ્રદ ઘણું બધું વધારે હોય છે અને બીજું કે હવા છે પાણી ઓછી હોય છે ટાફિક નુ ખુબ વધારે અને લોકો ઘણી વારન શહેરમાં એવું છે કે લોકો પાસે સમય ઓછો હોય છે ઘણા લોકોને પડેશીઓને પણ ઓળખતા નથી સંબંધો થોડા નોર્મલ બની જાય છે જો આપણી બંનેની તુલના કરીએ તો કહી શકાય કે ગામડામાં શાંતિ અને કુદરત સંબંધો જોવા મળે છે જ્યારે શહેરમાં સુવિધા અને ઉદ્યોગ અને વિકાસ મળે છે
હા મિત્ર તમારી વાત સાચી છે ગામડામાં જેટલું શાંતિ મળે એટલી શહેરમાં ના કારણ કે ત્યાં વસ્તી વધારેના કારણે ત્યાં ગીચમાં રહેવું પડે શહેરમાં ને કોઈના સાથે કનેક્ટ ના રહેવાય એવુ બધા ભાવ જોવા મળે છે પરંતુ ગામડામાં ખેતી બાબતે અન્ય ગામડામાં એટલું બધું ટેકનોલોજી ન વિકસિત ના થવાથી ગામડામાં દરજ સાંજે કોઈના આંગણમાં બધા ભેગા થઈને કોઈ વાતો કરતા હોય એ બધા જોવા મળે પરંતુ શહેરના લોકોમાં જોવા જઈ ને પોતાનો સેલફોન હોય બધા પોતે પોતાના ફોનમાં બીજી જોવા મળે આવા બધા કારણો જોવામે જોયા છે તમે કઈક જણાવી શકશો
હા મિત્ર હશે તો જણાવી શક મને એવું લાગે છે કે જો ગામડામાં ગામમાં શહેર જેવી સુવિધા આવી જાય ને જેમ કે સારી સ્કૂલ હોસ્પિટલ અને તો ગામનું જીવન ખુબ સારું બની શકે એવું મને લાગે છે શહેરમાં જો થોડું પ્રદુષણ ઓછું થાય તો લોકો નેચરલ સાથે તે જોડાઈ શે તો સેર પેલું હ સારું બની શકે એવું લાગે છે તમારે શું કેવું
ગામડામાં આવી બધી સુવિધા મળવાથી લગભગ મને બી લાગતું છે કે ગામડાના લોકોને શહેરમાં જવાની જરૂરિયાત ના બની શકે જો. યોગ્ય પાણીની સુવિધા મળે તો એ લોકો ખેતી અને કઈક કરીને બી એ લોકો ગુજારો કરી શકે ગામડામાં જીવી શકે સારી રીતે પણ કેટલી ગરીબી ના કારણે એ લોકોને શહેરમાં જઈને એ લોકોની પોતાની એટલી બધી. પ્રોપર્ટી હોય શકે નઈ એટલે એવી જગ્યા રહીને એ લોકોને કેટલ પ્રદુષણ ના કારણે બીમારી વગેરે થઈ શકે તમે શું કહેશો.
એ વાત પણ સારી છે કારણ કે શહેરમાં જેવું છે એવું ગામડામાં નથી. શહેરમાં પ્રદુષણના કારણે તબિયત પાણી પર થોડું વધારે જોવા એમાં ટાફીક અવાજ તાનાવ એવુ લોકો પાસે ઓછો સમય છે. સમસ્યા વધારે છે તેથી આખરે એજ વાત કહીશ કે માણસને શાંતિ પણ જોએ છે અને સુવિધા પણ જોઈ છે તેથી બનેનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. માણસ ગામડામાં પણ વધારે કઈ કરી શકતો નથી કારણ કે ટેકનોલોજીની સુવિધા
હા મિત્ર આ માહિતી જાણવા માટે તમારે ખૂબ ખૂબ આભાર માનું છું મિત્ર.
હા ધન્યવાદ.